કેમ હેલો આવાજ સંભળાય છે? છે તમને
હલો હલો.
હા કેમ છો? બેન
હા હા સંભળાય છે મારું અવાજ સંભળાય છે તમને?
હા હા સંભળાય છે.
હેલો.
હલો.
શું ચાલે નવાજુની?
બસ જો ની ચાલ્યા કરે ચાલ્યા કરતું છે બધું. હા ને મે એમાં એવું છે અમારી હમ વચ્ચે તબિયત જરા બીમાર પડી ગયેલી હતી મેં તો મેં દવાખાને ગેલી હતી મારે જીરીક પ્રોબ્લમ થઈ ગયેલો હતો ને પછી ઘૂટણમાં બી જીરીક અ અ એમ કે છે એ લોકો બી ટ્વેલ ઓછો થઇ ગયું છે તો બધા રિપોર્ટ કઢાવ્યા તો એમાં બી ટ્વેલ બી થ્રી એ બધું ઓછું બતાવે છે. તો મને તો આટલો પ્રોબ્લેમ થઈ ગયો ને કે મેં ઘૂંટણ વાળુંને તો બી મને બો દુખે છે અને શું કરવાનું તેજ ખબર નથી પડતી તો તમે શું કેવો છો એમાં બાબત તમને કઈ અ ખબર છે?
હા મને બી થોડાક મહિના પેલા આવી જ સેમ પ્રોબ્લેમ હતી કે મારું ડાબો પગ છે ને એનો ઘૂંટણ વાડે ત્યારે દુઃખ હતું તો મેં બી ડોક્ટરને બતાવ્યું તો મને વિટામિન ડી ઓછું છે એમ કીધું એમને ને જરા ખોરાક સ્વસ્થ ખોરાક બેલેન્સ ડાઈટ આવે એવું લેવાનું કીધું છે મને ને તાપમાં રહેેવાનું કીધું છે કે દસ પંદર મિનિટ રેવું જોઈએ ને થોડીક વ્યા વ્યાયામ બી બતાવ્યું છે મને કે મારે એક્સરસાઇઝ કરવું જોઈએ. તો તમારું તો મને હજુ સારું છે મેં આ ટ્રીટમેન્ટ કરાવી તો મને ઘણું સારું છે તમારું કેવું છે હમણાં.
હ પછી મે બી અ જોયું. કે એ બધું ગોળી લેવાની તમારે ધારો કે તમે બી ટવેન ની ગોળી લોવ ડી થ્રીની ગોળી લવું તો ગોળી તમે કેટલા ટાઈમ લેવાના એમાં બી બધા અ નાખેલું ચ ને કે જે નેચરલી જે મળે તે ડાયરેક્ટ મળે ને ગોળીમાં તો બધા કેમિકલ્સ બી નાખેલાાવે કે પ્રિઝર્વ કરવા માટે તેમ ગોળીમાં તો તમે બહ ડિપેન્ડ નથી રેવાનું એટલે મે બી હમણે શું ચાલુ કર્યું કે સૂપ પીવાનું ચાલુ કર્યું બીટ ને ટોમેટો ન સૂપ છે એ ચાલુ કર્યું પછી આપણેે જે સિંગ આવે છે ને હમ્મ સેક્ટાની સિંગ એ સેક્ટાની સિંગને છે ને મેં બાફકી કાઢું ને પછી એને છે ને ક્રશ કરીને એનો જે રસ આવે ને સૂપ એને બટરમાં આપ બનાવી દેવ એટલે મેં બી પી જાવને મારી છોકરીને બી હમ થી પીડાઈ દેવ તો કેવું કે પેલા જે હાર્ડના વચ્ચેના જે બોન્સમાં જે હોય ને એના માટે એજ જરૂરી ને તત્વો આવે ને તે એ સેની સિંગમાં આવતા દેવું તો તું જોઈ શકે તારા તને જો આવું કઈ ચાલુ કરવાનું તો તું ચાલુ બી કરી શકે કેમ આ કેવ ગોળી પર આપણે કેટલા દિવસ ડિપેન્ડ રહેવાના નેચુરલી આપણને એ વસ્તુ મળતી હોય ડાયરેક્ટ વિધાઉટ એની કેમિકલ્સ તો આપણેે એ જ લેવા જોયું ને એમ પછી હમણાં તું જોઈ શકી એનો જે પાવડર બી મળે છે પણ એમાં બી તું કેટલું પાવડર તો પેલું એ આવે એમાં બી કેમિકલ્સ નાખેલા હોય પ્રિઝર્વ કરવા માટે એના કરતા તું જાતે સેક્ટાિ લાવીને તમે જાતે ઘરે બનાવીને ખાતા હોય તો તમારુ જે કેલ્શિયમ છે પછી ડફસી જે બી આપણે શરીરમાં ડેફી સેન્સી હોય એ બધી તમારી આવી જાય શું કેવો છો તમારું
ખરેખર તમે જે કીધું તો સાચું જ કીધું કે આપણે નેચરલી વસ્તુઓથી જો કેલ્શિયમ લઈ લઈ તો વધારે સારું કારણ કે કેમિકલ ઉપર કેટલાક દિવસ રિલાય કરવું તો એમાં એવું છે કે તમને ફાયદો તો કરશે ને નુકસાન બી કરશે તો એ હિસાબે તમે જો દૂધ પનીરની વસ્તુઓ ખાઓ કે સેક્ટાની સીંગ ખઓ ને એવા અમુક ઘણા બધા વસ્તુઓ છે કે જેમાંથી આપણે કેલ્શિયમ લઈ શકીએ તો આપણે એ વસ્તુનું સેવન કરવું જોઈએ પણ મારું એવું છે કે મારે એ વસ્તુઓમાં જ ટાઈમ લાગે છે તો મને તું તરત જ તાત્કાલમાં રિલીફ જોઈતું હતું એટલે પછી આ દવા ઉપર મારે આધાર રહેેવું પડ્યું તો હવે તમે જેમ કીધું એ હિસાબે હું બી મારા ખોરાકમાં આ બધી વસ્તુઓ ઉમેરું તો મને લાગે કે આગળ જતા આપણે દવા ઉપર આધાર રહેેવું ન પડે ને બીજું એવું છે કે આપણે થોડુંક વ્યા વ્યાયામ બી કરવું જોઈએ ને આપણું જે લાઈફ છે તે બો રૂટીન બો આપણું બિઝી થઈ ગયું છે તો એના લીધે આપણી ઊંઘ પૂરી નથી થતી તો મને લાગે સ્ટ્રેસના લીધે બી આ વધુ પડતું આવી જાય છે આપણે લાઈફમાં કારણ કે મારા ડોક્ટરે મને કીધું હતું કે આપણે સ્ટ્રેસ લઈએ એના લીધે આ બધી વસ્તુઓ જો છે વધારે પડતું થઈ જાય કે આપણેે ઘૂંટણનો દુખાવો હોય કે પગના દુખાવા હોય કે કમરનો દુખાવો હોય એ બધું સ્ટ્રેસ ના લીધે બી થાય છે આપણને એવું ડોક્ટર નું માનવું છે તો એ બી આપણેે બેલેન્સ કરવું જોઈએ એવું મારું માનવું છે તમે શું કહો આના બાબતે
એકદમ સાચી વાત છે તમારી બેન કેમ ખબર જો તું કમાવા જાય છે પણ કમાવી કમાવીને પછી જે પૈસા આવશે એ તું દવામાં જ નાખવાની હોય તો પછી પોતાના હારું કમાવીને મતલબ નથી મેં તો એમ કેવું છું તમે જોબ પર બી જાઓ તો સ્ટ્રેસ રિલીફ કરવા માટે પોતાના હારું બી કઈ કરો કેર તમે જ્યાંથી ત પૈસા મળે છે ત્યાંથી તમને સ્ટ્રેસ બી મળે તો એનું શું મતલબ છે એનું કઈ મતલબ નથી તમે જોબ પર જાઓ છો પણ એના માટે પોતાના પોતાના સ્વાસ્થ્યને બી મેન મેઈન પોઈન્ટ કે તમારે પોતાના સ્વાસ્થ્યનું પેલું ધ્યાન રાખવું જોઈએ કે આપણે શું કરે આ આ ટાઈમ ચાલ આપડે સવારે ઉઠી ગયા છ પાંચ વાગ્યા ના ઉઠીને તે બા સાંજે પાંચ વાગ્યા હોતી દોડા દો દોડા દોડ દોડા દોડ દોડા દોડમાં પોતાનું જે અ સ્વાસ્થ્ય નું ધ્યાન છે એ રાખવાનું ભૂલી જાય છે એ આપણું મેન છે કેમ કર આપણે જ સારા નની હશો તો ઈન ફ્યુચરમાં આપણે પછી હેલ્થ આપણેે જ સાચવાની છે જો આપણે બીમાર પડ્યા તો આપણેે ક બે ટ્રેને લે સુઈ નથી જવાના આપડે તો બેડ વગર આપડે બધું જ કામ કરવા પડશે. ખર આપણી સાથે આપણી આખી ફેમિલી આવે એની બી ધ્યાન રાખવું જ પડે ને, તો એટલે પેલા તો મેં એમ કેમ કે આપણે સવારે ઉઠ્યા પછી જેરીક વ્યાયામ કરવો. પછી એના પછી રસોઈ કરવી પોતાના હારું બી તમારે ટાઈમ કાઢવો પડે. ધારો કે તમે બે પછીને કઈ ખાવ નાસ્તો કરો ને એના પછી તમે તમારે જોબ પર જઈ શકો, એના જોબ પર ગીયા પછી બી તમે તા નું વાતાવરણ જે બી હોય તે તાં સ્ટ્રેસ લેવ પછી એના પછી એની બહાર ની... નીકળ્યા પછી જોબ ના ઈન્વાયરમેન્ટ ની બહાર નીકળ્યા પછી તમે એ ટેન્શન ત્યાં જ મૂકીને આવવાનું છે. તમારે એ ટેન્શન લેતું નથી આવવાનું ઘરે તો તમે ઘરની લાઈફ કેવીરીતે જીવી શકો ને સ્ટ્રેસ લાઈફમાં જ આજકાલ તમે જોઈ શકો... કેટલા બધા ઇન્સિડન્ટ આવા છે કે એટેક આવે છે બહુ નાલ્લી ઉંમરમાં એટેક આવે છે તો એનું કારણ શું... સ્ટ્રેસ જ છે. એમ ને આજકાલની લાઈફ સ્ટાઈલ જે છે પીઝા બર્ગર એના લીધે બી તમે જોઈ શકો કે કેટલું... પ્રેસને આટલી આખી બોડીનું અ એજ ખરાબ થઈ જાય તો ફેટ્સ જો શરીરમાં વધે છે, તો પછી બટ ઓબ્વિયસ તમારા એટેક ના ચાન્સેસ વધારે થઈ જાય છે શું કેવું છે તમારું શું માનવું છે આમાં...
ખરેખર તમે સાચું કીધું કે આજકાલ લોકો માનસિક... આરોગ્ય ને જરા બી... ઇમ્પોર્ટન્સ નથી આપતા એ લોકો બધી વસ્તુઓ માથે લઈને ફરે છે ને દોડ દોડ કરે છે ખબર નહી કઈ ટ્રેન પકડવાની છે એમનેને... હુ લેવાનું છે. જિંદગીમાં તમે બે રૂપિ બે રૂપિયા કમાવો કે તમે હજાર રૂપિયા કમાવ કેા છેલ્લે દસ કરોડ કમાવ પણ તમારે લઈને શું જવાનું છે... એ વસ્તુ કોઈને ધ્યાનમાં રહેતી નથી. ને બધા બસ કોઈ વસ્તુ પાછળ ભાગે છે. એના લીધે એમનું માનસિક આરોગ્ય બગડી ચાયલું, જેના લીધે આ બધી તકલીફો આવે છે, એ છેવટે પછી છેલ્લે આપણેે દવા લઈને એને પૂરું કરવું પડે છે, તો લોકોને એ સમજવાની ખુબ જ જરૂર... છે કે તમે... બે રોટલી જ ખાવાના છો... તમારે બે ફૂટ જમીન ઉપર જ સુવાનું છે, તો તમારે બધી વસ્તુને માથે લઈને ફરવાનું ટાળવું જોઈએ ને એવી ઘણી બધી વસ્તુઓ છે, જેનાથી આપણી માનસિક આરોગ્ય આપણા કંટ્રોલમાં રહી શકાય છે, એ તણાવ ઘટાડવા માટે... તે ઉપયોગો ઉપયોગી હોઈ શકે છે, જેમ કે તમે મેડિટેશન કરી શકો છો, તમે પ્રાણાયામ કરી શકો છો, કપાલભાતી કરી શકો છો, એવા ઘણી બધી વસ્તુઓ છે ઘણી બધી મેન્ટલ એક્સરસાઇઝસ છે જે લાઈફમાં એ લોકોને... સામેલ કરવી જોઈએ, બીજું છે કે રાત્રે જે લોકો સ્ક્રોલિંગ કરે છે... ત્રણ ત્રણ વાગે સુધી બે બે વાગે... સુધી એનાથી બી એમનું માનસિક આરોગ્ય ઉપર ઘણી અસર પડે છે જે એ લોકોને... ટાળવું જોઈએ, સમયસર રાત્રે ઊંઘી જાઓ ને સવારે ઉઠી જાઓ થોડુંક ધ્યાન કરો થોડુંક હમન કરો એ બધી વસ્તુઓ જો એ લોકો લાઈફમાં સામેલ કરે તો એમને ખબર પડશે કે કેટલું કેટલું પરિવર્તન... આવી ગયું તો મેં આજથી વિચારું છું કે આ બધી વસ્તુ સામેલ કરું તમને બી હું પ્રેરણા કરીશ કે આ બધી સામેલ કરો તમે તો આપણે લાઈફમાં જે પરિવર્તન કરવું જોઈએ એ આપણે કરી શકીએ ને બીજા લોકોને બી જાગૃત... કરી શકીયે આ વિષે કે મેં મારી લાઈફમાં આ બધી વસ્તુઓ કયરી છે, તો એનાથી શું ફેર પયડું... તો એ લોકો ને બી ખ્યાલ આવે... તેથી એ લોકોનું માનસિક આરોગ્ય સ્વસ્થ બને ને આ બધી વસ્તુઓ ટળી શકાય.
સાચી વાત છે. સાચી વાત છે તમારી મેં બી અમણેથી એજ વિચારું છું કે મેં સવારે પેલા ઉઠીને એક્સરસાઇઝ કરીશ, પછી મે હેલ્થ કોન્શિયસ જે બી હેલ્ધી ડાયટ છે તે ફોલો... કરીશ કેમ ખબર તો આપડે તો ચંગ ફૂડ ખાવામાં તો આપડે એકદમ એક... પડ એમ જ્યાં જાય ત્યાં આપડે પીઝા બર્ગર લેઈને... એટ જુએ જ એમ દિવસ નો એક પાઉ તો આપણે પેટમાં જાય જ... પણ એવું આપણેનઈ વિચારે કે આપડે કઈ હેલ્ધી ફૂડ બી ખાય ધારો કે અ ટમેટો સેલેડ છે, પછી વેજીિટેબલ્સ સૂટે બી છે, તમારા રો વેજીિટેબલ્સ કુકુંબર, ટમેટો, કેર, બધા ગાજર ને એના બધાને સેલેડ બનાવીને તમે જોઈ શકો છો પછી પેલા અંગારેના મંગ, મગ આવે તેનું બી તમે સેલેડ ખાઈ સકો છો, એ કાચા જ તમે ખાય શેવન કરે ને તમે, જો ધા કે કાચા જ ખાય ને તો તમને બહુ બધા વિટામિન્સ મલે છે. પછી તમે ફ્રૂટ બી તમારા ડાયટમાં એ, અ, આ, લઈ શકો છો. બધા ટાઈપ ના ફ્રૂટ, એવું નહિં કે એક જ ફ્રૂટ ખાવાનું, બધા ટાઈપના, બધા જેજે સીઝનલ, જે ફ્રૂટ આવે, એ બધા જ તમારે એમાં સામેલ કરવા જોઈએ, એવું મને લાગે છે. ને બીજું એ કે અ, તમે હવે, આપડ શું કરે છે? અ, આપડે, આપડી અ, અ છોકરી માટે, આપડા સાસુ સસરા માટે ને આપણા હસબન્ડ માટે, એનું જ વિચ ચાર કરે છે કે એ લોકોને શુંક જોવે, એ લોકોને શું જો, મેં તો એમ કેઉં પોતાનો બી જરા વિચાર કરવાનું કે, હું આપડી સેહત જ ની સારી રેસે, તો આપડે એ લોકને કેવી રીતે સચવા, સાચવસું? એટલે મેં તો હમડે ઈ જ વિચારું છું કે મેં પેલા, મારા સેહતનું શ, અ, ખ્યાલ રાખીસ, પછી બીજા જા, પર આપડે શું કરે છે પેલા? આપડો નંબર છેલ્લે રાખ ખે છે, બીજાનો નંબર પલે રાખે છે, તો એ મેં જોઈસ, ને એમે ધ્યાનમાં રાખીસ, ને મેં મારું જે બી ડાયટ છે, તે મારા ખા, ખાવામાં ઇન્વોલ્વ કરીશ.